જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ મજામાં. તો મને થયું કે ચાલો આજે આપડે થોડી વાત કરીએે. કે વરસાદની સિઝન તો ચાલુ થઈ છે. તો હવે આપડા વરસાદના સિઝન ને આપડે ઘણી બધા તહેવારો હવે આવશે એટલે આપડે એની ચર્ચા થોડી કરીએ કે તમે કેવી રીતે બધા તહેવારો ઉજવો છો. આપડ સૌરાષ્ટ્રવાસી તો આપણે અહિયાં આવી ગયા પણ અગર આપણે સૌરાષ્ટ્રમાં રહેતા હોતે તો તો અત્યારે આ ચોમાસાની અંદર નેસ શ્રાવણ મહિનો આવે ત્યારથી લોકો એટલા બધા તહેવારો મનાવે અને એટલા સારી રીતે ઉજવે કે ત્યાં મજા આવે આપણને રેવાની ને તહેવાર ઉજવવાની. આપડે હવે આ બાજુ ના આવી ગયા છે ને તો તહેવારો તો ક્યાં આવેને ક્યાં જતા રે તે પણ ખબર નથી પડતી. ખાલી એક રક્ષાબંધન કે એવા બધા તહેવારો થોડા આપણને યાદ હોય બાકી દેશમાં જે આપડે તહેવારો મનાવીએ તેવા બધા તો હવે કોઈ અહિયાં ઉજવતું નથી તો તમે શું તમે ઉજવો છો કે નથી ઉજવતા તહેવારો?
સાચી વાત કીધી તમે દેશમાં તો એટલી મજા આવે ને તહેવારો ઉજવવાની કે બધા મોલ્લાના લોકો તો ખરા પણ બીજા આપણા સગા સંબંધીઓ પણ અ જે બીજે રેતા હોય તો બધા આવી જાય દેશ માં અને બધા એકદમ ઉત્સાહ થી એ લોકો બધા તહેવાર મનાવે ને સાચી વાત છે અમે બી તહેવાર મનાવીએ જ છે. પણ હવે દેશમાં તો જવાનું ઓછું થઈ ગયું પણ તમે કે તેમ અહિયાં રક્ષાબંધન થોડું જરા લાગે વળી આપડે સાતમ આઠમનો મેળો કે વળી અ આપણે જન્માષ્ટમી ને ગણપતિ ને બધા તહેવારો દેશમાં તો બહુ સરસ લાગે એમ આપણાને એમ ગમ્યા કરે એમ તેમાં સાતમ આઠમ નો તહેવાર તો આપડા તો મેળો લાગેને ત્રણ દિવસ સુધી એ ચાલે એટલે સરસ ગમે આપડાને
હા એ વાત ના એકદમ સાચી વાત તમે અત્યારે જોયું હશે કે અધિક માસ અત્યારે ગયો તો દેશની અંદર અધિક માસ એ લોકો કેટલો સરસ રીતે ઉજવે છે. રોજે એ લોકો બપોર ના ટાઈમે એ લોકો એ કથા વાંચે છે. પછી ભજન કરે છે. અને કેટલું સારી રીતે બધા તહેવારો એ લોકો ઉજવે છે. હવે આપડે આ બાજુ શહેર બાજુ આવી ગયા ને તો આપડે તો એટલું બધું કઈ કરતા નથી અને શ્રાવણ મહિનો આવે એટલે ત્યાંના લોકો તો કેવા રોજે મંદિરે જવાનું ભજન કીર્તન કરવાનું બધો લોકો પાડે છે બધા મહાદેવ ના દર્શન કરવા જાય છે બધા મળીને વન ભોજન કરે છે એટલે ત્યારે આપણને લાગે કે આપડે અહિયાં શેર બાજુ તો આવી ગયા પણ આપણું જે સંસ્કૃતિ છે અને જે બધી વસ્તુ છે તે આપણેે બધા વિસરી ગયા એ લોકો તો હજુ પણ એ લોકો બધું જ જે પ્રમાણે એ લોકો ના વડીલો કરતા હતા તે પ્રમાણે એ લોકો હજુ બધું કરે છે. અને એ બધું જાળવી રાખ્યું છે પણ આપડી જે યુવા પેઢી છે તે લોકો તો દેશમાં એ લોકોનું જવાનું થતું પણ નથી અને આપડા અહીંયા એટલા તહેવારો ઉજવાતા નથી એટલે એ બધુ ઈસરાઈ જવાનું છે હવે આપડે સાતમ‌ આઠમ ની વાત કરીએ તો તમને ખ્યાલ જ હશે કે રાજકોટની અંદર તો પંદર દિવસ કે મહિના નો મેળો હોય શ્રાવણ નો અને લોકો દૂર દૂર થી મેળા ની અંદર આવે છે અને એટલો સરસ એ મેળો હોય છે ને અને સાતામ આઠમમાં તો ત્યાંના તો શું બધી છોકરીઓ પોતાના પિયર આવે છે ઉજવવા માટે અને બધા એક સાથે મળીને નાસ્તા અને દિવાળી જેવું એ લોકો બધા નાસ્તા બનાવે છે અને સાતમ આઠમ ધૂમધામથી એ લોકો ઉજવે છે આપડે તો હવે અહીયાં એટલું બધું કઈ સાતમ આઠમ નું મહત્વ રહ્યું નથી બસ આપડે કઈ એક બે વસ્તુ બનાવીએ છે પણ ત્યાં તો દિવાળીમાં જેમ ના નાસ્તા બને તેટલા એ લોકો નાસ્તા બનાવે છે બરાબર ને
હા સાચી વાત છે તમે કીધી તેમ દિવાળીમાં જેમ નાસ્તા બને એમ નાસ્તા બનાવે, કારણ કે મારું મામાનું ઘર આજે કાઠિયાવાડમાં જ છે. તો એ લોકો તો આજે પંદર દિવસથી એ લોકો બધું બનાવાનું ચાલુ કરી દે. પુરી છે, શક્કરપારા છે, ઘૂઘરા છે. જેમ દિવાળીમાં સાફ સફાઈ કરે ને એજ રીતે આખા ઘરની સાફ સફાઈ કરે. ને લાલાને પધરાવાની તે જે તૈયારી કરે છે. તો આપણાને એમ લાગે કે ખરેખર તહેવારો તો આપણે દેશમાં જ મનાવા જોઈએ એમ. ને તમે કીધું તેમ અ દેશનો કઈક મહલ જ અલગ હોય છે એમ. ને ગામ ગામથી, દેશ દેશથી એ લોકો આપડી સંસ્કૃતિ જોવા માટે લોકો આવે છે. કે અહીંયા કેવી રીતે સરસ બધા ભેગા મળીને અ તહેવારો ઉજવે છે. પણ ઈ આપડા અહિયાં તો સિટીમાં તો હવે એવું છે ને કે અ બધા ન્યુક્લયર ફેમ નાના નાના ફેમિલીમાં રહેતા હોય કે ભાઈ કોઈ બિલ્ડિંગમાં હજુ તો આજકાલ બિલ્ડિંગમાં તો થોડા ઉત્સવો ચાલે જ છે અમારે. સરદાર હાઈટ્સમાં તો બહુ સરસ બધા ભેગા મળીને બધા જ તહેવારો મનાવે છે. ત આજે અ કથા હવે શ્રાવણ મહિનો શરૂ થશે. એટલે અમારે અહિયાં તો કથાનો અ પ્રોગ્રામ રહે છે કે એ લોકો દસ દિવસ કથાનું આયોજન કરે છે. એટલે મોટી શિવલિંગ બનાવે છે ત્યાં મહાદેવની. અને રોજ દૂ દૂધ છે. કે બીલીપત્ર છે કે બધા એનાથી મહાદેવને સ્નાન કરાવે. ને આરતી, પૂજા, અર્ચના બધું કરે ને બધા જ અ સવારની પોરમાં બાર વાગા સુધીનો બધો પ્રોગ્રામ ચાલે. પછી સાંજે પછી કથા પાછી ચાલે અને અ તમે કેય તેમ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. એટલે શ્રાવણ મહિનામાં તો આખો મહિનો એટલો ધર્મ અ થી ચાલે છે ને કે થોડું દાન, પુણ્ય બી કરે. આપણે અને ત્યાં સ્વૈચ્છિક આપણે જે લખાવું હોય તે લખાવી શકીએ. પૈસા એવું કોઈને જબરજસ્તી નથી. એટલે શું થોડું કથા બી સાંભળીએ ત્યાંને ત્યાં જ પછી આપડે ભોજન પણ લઈ લઈએ એટલે અ કોઈને ઘરે પાછું જવાનું એ ના થાય કે ઘરે જઈને રસોઈ કરવી કે ન કરવી એમ. એટલે બહુ સરસ રીતે કથાનો બી અમે લાભ લઈએ એમ. એટલે બહુ સરસ તહેવાર અહિયાં ઉજવાય છે. હજુ એ નહીં પત સે એટલે તમે કેય તેમ નોર અ જન્માષ્ટમી આવશે તો જન્માષ્ટમીનો બી જ એટલો જ એનાથી અ એકદમ હોશો ઉલ્લાસથી લોકો અહિયા મટકી બાંધે છે ને હવે તો બધે ઠેર ઠેર આખા તિથલ રોડ પર મટકી પેલા તો અમુક જગ્યાએ મટકી કરતા.
ઈ કા કાકા કાકી બધા એ લોકો બધા અ ઘરવાળા બધા રાતે બેસે છે. અને આખો દિવસ આખી પત્તા અને મજા કરે છે. પત્તા એટલે કઈ જુગાર નથી. આ એક ખાલી મનોરંજન બધા ઘરવાળા સાથે બેસીને આખો દિવસ એ મજા માણે છે. એટલે એ બી બોવ સારી વાત કેવાય કે આપણા કાઠિયાવાડી હોય, અને પત્તા રમતા ન આવડતા હોય.
તો કેમ ચાલે. હલો. હલો. હલો. હલો. હલો.
અહ કેમ નથી હોતો કે જીવનમાં એટલા વ્યસ્ત છે. કે આપણે એ બધું ભૂલી જાય એ એવું લાગે છે કે હવે આપડે જેમ જેમ ઉંમર થતી થાય છે તેમ તેમ હવે આપણે ત્યાં જવું જોઈએ અને આપણું જે
હલો હલો હા. હા આવે છે આવે છે હમણાં તો શું? સાચી વાત છે હા હલો.
હલો
હલો હલો હા સંભળાય છે તમને મારો અવાજ? હા હ હા જરાક નેટવર્ક જતું રહેલું હતું તું અત્યારે જ આવ્યું છે હ
તો બસ હું એમજ કેતી કે આ તહેવારો આપડે દેશની અંદર જેવી રીતે ઉજવીએ છે
હલો
અને આપડી સાથે ના જે નવી જેન્ઝી જનરેશન છે તેને પણ ખ્યાલ આવે કે ના આપણો જે સમાજ છે આપણે તહેવારો છે તેનું શું શું મહત્વ છે અને આપણે એને કેમ ઉજવી રહ્યા છીએ? એમ કે આપણા બધા તહેવારની પછડી કઈ ને કઈ કથા હોય છે જેમ કે નોળીને એમ હોય છે તો આપણે નોળીઓ બનાવીયએ છે પછી એવા બધા ઘણા બધા અત્યારે જે શ્રાવણ મહિનામાં તહેવારો આવશે એના બધાની પછાડી કઈ ને કઈ વસ્તુ હોય છે કે કેમ આપણે સાતમ આ મ ઉપર ઠંડુ ભોજન કરીએ છે અને એને ઉજવીય છેએ બરાબર ને
હા સાચી વાત છે. બધી જ અ એક કે એક દિવસની જે લોકોએ જે ચોપડીમાં કથા લખી છે. તે આપણેે દેશમાં તો બધા કથા સાથે બધા મળીને કથા વાંચતા ને અહિયાં પણ અમુક ટાઈમે આપણેે કે પણ અમુક આ તમે કીધું તેમ નોળી નોમ છે પછી ખીચડી પાંચમ છે. પછી વીર પસલી નો કઈ દોરો આવે છે ભાઈ બહેન ના માટે એ દોરા છોડવાના હોય છે એ બધી જ કથાનું એને પાછડી કઈ ને કઈ બોધ હોય જ છે કથા હોય જ છે એટલે એ એ પ્રમાણે આખો શ્રાવણ મહિનો એટલો સરસ રીતે આપણે ભાવ ભક્તિથી આપડે કરીએ તો અ સારું લાગે છે બધા તહેવારો સારી રીતે ઉજવીએ છીએ આપણે ચાલો તો તમારી સાથે વાત કરી ઘણો આનંદ થયો
હા ચાલો આવજો જય શ્રી કૃષ્ણા
જય શ્રી કૃષ્ણ